હેલો, કેમ છે તમને?
હા, હો, બસ મજા છે. તમને કેમ?
બસ, મજામાં.
અચ્છા, શું કરતા હતા?
બસ, કાઈ નઈ, હમણા બેઠો તો, ફ્રી થયો એટલે.
અચ્છા, અચ્છા.
જમી લીધું તમે?
હ, બસ જો જમી, ને ક્યારે જમી લીધું તું, સાત સાડા સાતે.
અચ્છા, અચ્છા
હા, તમે જમી લીધુ?
હા, બસ મેં પણ જમી લીધું.
અચ્છા, સારું, બાકી કેવું ચાલે છે?
બસ, હમણાં તો- -ચાલે છે નવું, મેં કીધું તમને જણાવવાનું છે. વસ્તુ જ, મેં કીધુ, તમને ફોન કરી લઉ હમણાં.
અચ્છા, અચ્છા, બોલો બોલો, શું કેવું તું?
બ નવો એક બિઝનેસ ચાલુ કર્યો છે, આપડે જે પેકેજીસ આવે છે ટુર ના- ટૂર પેકેજીસ હમણાં છે. એ મેં કીધુ જણાવું, નવું ચાલુ કર્યું છે હવે-
અચ્છા, અચ્છા, એટલે- - ટુરને, ફરવા જવાના, ને એવા બધા ને?
હા, બસ એજ, જે છે આપડે જે ટુર પેકેજીસ આવે છે. અલગ અલગ જગ્યાએ, પડે લઈ જઈ ગ્રુપમાં. એમને ચાલુ - -કર્યું છે. કોઈ પણ ને જવું હોતો, આપડો સંપર્ક કરે તો આપડે- -જગ્યા લઈ જશુ આપડે, ગ્રુપ જોડે, બધી વ્યવસ્થા થઇ જશે. એની-
અચ્છા, અચ્છા, સારું કેવાય તો, તો ઈ તો.
હા, એ જ હમણા ચાલુ કરે છે હવે, ધીમે ધીમે પિકઅપ પકડી જાય તો પછી સારું રહે.
હા, હમણાં કેવું કે હવે બધાને વર્ષમાં, એક વાર ફરવા જવાનો શોખ થાય છે. કેમ કે, આપડે ફરવા જઈ, વરસમાં એક વાર તો આપણું માઈન્ડ ને- બધું, મગજ શાંત રહે છે. કોઈ ટેન્શન બધા મુક્ત થઈ- જાય છે
એજ છેને બધાને ફેમલી જોડે એક વાર વરસમાં એક વાર બારે જવું જ જોઈએ કે કેવું બધા રે સારી રીતે ફરી શકે અને અને વાતો થઈ શકે બધાન જોડે એટલે ફરવા તો ઓલમોસ્ટ બધા જાય જ છે હવે તો
હા એ તો છે કે હવે રોજ રોજિંદા જિંદગીમાં તો બધા પોતપોતના કામમાં હોય છે એ તો એના અઠવાડિયું કે જે એક વાર ફરવા જાય છે તો પરિવાર જોડે સમય બિતાવી શકે છે વાતચીત કર રે બેવે તે ઈ સારું રેને આનંદ મળે છે એનાથી
હા એ છે ને મેં કીધું તમને ફરવા જવું હોય તો આપડે ચાલુ પેકેજિસનું ટુર એન્ડ પેકેજ એ તમારે કોઈ પણ મિત્રને પણ જવું હોય તો મન જણાવજો તો આપડે એનો અરજમેન્ટ કરી આવશું.
અચ્છા અચ્છા. તમારે પેકેજમાં કેવું કેવું હોય કેટલી કેટલી જગ્યાનો ને કેવું જો હોય એના મા એના બારામાં તમે માહિતી આપશો મને થોડી
હાં એનામાં મતલબ આપડે હમણાં તો મોનસૂનનું સિઝન ચાલુ છે એટલે સાપુતારા છે. ગુજરાતના ડંગ ડંગના રીજનમાં આવે છે ઈ છે પછી મુંબઈમાં મા માથેરાન છે કેરલામાં મુનાર છે. અને બીજો એક ઉત્તરાખંડમાં પછી એ બધો અલગ અલગ ટ્રેક આવે છે ત્રણથી ચાર હિમકા હિમસા એ બધા અલગ અલગ ટ્રેક આવે છે તમને જ્યા પણ જવું હોય. તમને ચૂઝ કરવાનું રેશે.
અચ્છા અચ્છા એટલે ટ્રેક માટે હોય છે હમણાં તો વરસાદની ઋતુ છે તો એ ઈ જગ્યાઓ તો તમે જે હમણાં મને જણાવી કે સાપુતારા માથેરાન કે ઉ ત્તરાખંડ કે એ બધી ડુંગરવાળી જગ્યા હોય તો ખુબ મજા આવે છે ઠંડુ વાતાવર રણ હોય છે જેનાથી આપડુ મગજ શાંત થઈ જાય છે.
હા એ તો છે જ કે સારું રે બધો મગજનો સા સરસ થઇ જાય છે.
હા અને ત્યાંની શુદ્ધ હવા જે આપને મ મલે છે. એ નો સારું કેવાય અને ત્યાંનો જે વ્યુ હોય છે. નઝારો હોય છે એ બ ખુબ આંખને ઠંડક આપે છે.
હા એ વસ્તુ તો ખુબ સરસ છે તેથી આપડે આપડે જોયું કે અમણાં ડિમાડિંગમાં છે તો મિત્ર આપડે આ જ ચાલુ કરવાનું છે ટુર એન્ડ પેકેજસ થી
એ તો સારું છે હમણાં તો ખુબ ચાલી રયુ છે. કેમ કે હવે જોવા જઈએ તો આપડે પેકેજીસમાં ફરવા જેઈ તો એ આપડા માટે ખુબ સસ્તું પડે છે જે
હા એ તો છે જ કે તમે એ ટૂર અને પેકેજિસ કરો તો ગ્રુપમાં તમે જાવ એટલે તમને તમને પણ સરસ રેય ને હામે ટુર પેકેજસ વાળા ને પણ ફાયદો થાય છે.
હા એ તો તમારી વાત સાચી છે કે પેકેજમાં જઈ તો ખુબ સસ સસ્તું બી પડે છે ને સારું રેય છે.
હા એટલે જ કેમ કે ટુર એન્ડ પેકેજસ નો મેન ફાયદો એ જ છે. કે તમે અમને ગમે ઈ ફરવા જાવ છો. એ તમારા માટે તો ન્યુ સિટી છે કે ગમે ઈ નવી સિટી છે કે નવી વસ્તુ છે. તમને કોઈ પણ આઈડિયો હશે નઈ ભલે આઈડિયો તમને સોશિયલ મીડિયા થોરુ ઘણું મડી જાય છે. પણ તમે જે ઉંમરના લોકલના હિસાબે તમને એવો આઈડિયા નહીં હોય કે અહીંયા સારું જમાવાનું મલે છે કે તમે આમ કરશો, તમાર રૂપિયા અ સ અ સેવિંગ થશે. એથી ટુર એન્ડ પેકેજસ વાળા તમને એ ખુબ જ સરસ રીતે બધું અરેન્જ કરી દે છે.
હા, એ તો તમારી વાત સાચી છે કે હવે આપે કોઈ નવી જગ્યાએ જતા હોય તો આપણે એ જગ્યાની જાણકારી એટલી બધી ના હોય. પણ હવે આપે પેકેજમાં જઈ તો એ લોકો આપણે એક ટુર ગાઈડ કરીને ઈ એક વ્યક્તિ આપે છે, જેનાથી આપને ખુબ જાણ કારી બી મલે છે અને કોઈ આપણા પૈસાનું પાણી બી નથી થતું. આમ આપડા વ્યાજબી ભાવે બધું ફરી ફરાય બી જાય છે.
હા, એટલે એટલા માટે જ ટૂર એન્ડ પેકેજિસ તો ખુબ જ હમણાં ગ્રોથમાં છે. જેથી તમારો થોડોક સપોર્ટ બધાને જોઈશે તો તેથી આપણે આગળ વધી શ
હા, એ તો તમારી વાત સાચી છે. બાકી તો હમણાં તમારું ઉત્તરાખંડનું પેકેજ કેવું છે, એમાં શું શું હોય? આવે છે એવું એને મને માહિતી આપોને થોડીક
ઉત્તરાખંડના પેકેજસ એમ છે કે હમણાં આવતા મહિને ચાર તારીખના જ એની તારીખ છેજ કોઈ પણને જવાનું હોય. જ જ જઈ શકે છે અત્યારમાં એવું હોય કે તમારો ટિકિટ હોય છે એ હરિદ્વાર સુધીની ટ્રેનની ટિકિટ ઈ પણ ઇન્ક્લુડ હોય છે ટ્રેનની ટિકિટય ઇન્ક્લુડ હોય છે. તમારો પાંચ દિવસનું બ્રેકફાસ્ટ, લંચ સ્નેક્સ અને બેડ બધું ઇન્ક્લુડ હોય છે. ત્રણ દિવસ તમારું ટ્રેકિંગ હોય છે, એક દિવસ ઋષિકેશ એક દિવસ હરિદ્વાર અલગ અલગ બધું વસ્તુ તમારે તમે જોઈ હશે બધું મળી જાય, પણ ક પણ હોય તો પણ મળી જાય.
અચ્છા એ તો તમારું સારું કેહેવાય કે બધું આટલામાં ઇન્ક્લુડ હોય. છે અને આ બધું ઇન્ક્લુડ હોય કે ટ્રાન્સપોર્ટને એવું બધું બી હોય છે.
ટ્રાન્સપોટેશન મતલબ તમને ઈ ટિકિટો મલી જાય છે આપડે હરિદ્વાર કે ઋષિકેશ સુધીની ત્યાંથી પછી તમારા બસ પિકઅપ ડ્રોપધ મલી જાય છે. એ બધા જ્યાં પણ ટ્રેકિંગમાં જાય છે એ તમારે જોડે એક્સપિરીયન્સ અ એક્સપિરીયન્સ બધા હોય છે. સર કે મેડમ હોય છે જેથી તમને કઈ પણ ડાઉટ હોય કે કઈ પણ કઈ કામ લાગે તે કામનું આવ
અચ્છા અચ્છા બાકી કેટલું એનું વ્યા રકમ કેટલી હશે, કેટલા રૂપિયાનું હોય છે? ઈ પેકેજ ને એના વિશે થોડી માહિતી આપો મને.
એક દિવસ તો સમ હમણાં તો સોળ હજાર સોળ હજાર પાંચસો અલગ અલગ જે ભાવ છે હ. પછી પાછળ જે ળખીતા હોય તો થોડોક ઓછો થઈ જાય. રેગ્યુલર કે કોઈ હોય મળે છે એટલે તમાર અલગ અલગ હોય બધા.
હા, એ તો તમારી વાત સાચી છે કે બધા અલગ અલગ હોય કેમ કે કોકને હવે પ્લેનની જરૂર હોય ફ્લાઇટમાં જવું હોય તો એ લોકો એનામાં જ જઈ શકશે. કોઈ ટ્રેન બી જઈ શકે અને કોઈ બસ બી ડાયરેક્ટ અહીંયા થી ટ્રાન્સપોર્ટ ન જોઈતું હોય એ લોકો જાય એ લોકો ના ભાવ થોડા વધારે હોય છે.
હા એ તો છે જ કે એ બધાના અલગ અલગ ભાવ હોય છે. જેથી અલગ અલગ બધાની તકલીફ છે કે અલગ અલગ બધ વિચારશો એટલે એ તમારી બે એક વાર તમને બધું અરેન્જ કરી આપું ને એમાં કાઈ વધઘટ હોય એમાં પણ ચિંતા આપણે કરી કરી આપી છે.
હા એ તો છે કે હવે બધાની અલગ અલગ માહિતી બધાની અલગ અલગ ચાર ધારા હોય છે. બધાને અલગ અલગ વસ્તુઓ જોતી હોય છે કે મને આ થોડું ઈન્કલુડ કરવું હોય. તો એ તમે ઇન્ક્લુડ કરી દેશો તો એ બધું સારું કેવાય આવ તો મારા મત તે જોવા જો તો મને પેકેજ વાળું બઉ ગમે છે કેમ કે એ લોકો તું પેલે થી લઈને છેલ્લે સુધીને ને ટિકિટ લઈ કે આપે હોટલ લઈ કે બધું બુક કરી દે છે તો એનાથી આપને સરળતા પડે છે કોઈ ટેન્શન નથી રહેતું.
હા એ છે ને તમને સારી રીતે ફરી શકું કોઈ ટેન્શન વગેરે એટલે તમને ખૂબ જ મજા આવે.
હા એ તો તમારી વાત સાચી છે કે આપે હવે ક્યાં ફરવા જઈ ગયા હોય તો એ જગ્યા ની તો આપને કોઈ માહિતી તે નથી હોતી તો આપે ત્યાં હોટલ કે બુક કરવું કે. આપણે ના કરી શકીએ ક્યારેક તો આ પેકેજ વાળું હોય તો ઈ સરળ રે આપણા માટે અને કેવું કે હવે કોક કોક છોકરા હોય કે એકલા જતા હોય નાના નાના હોય કે
કે જતા હોય તો એના માટે સારું રે હમ્મ ના એટલા જ હોય બધુ ભાગી જશે અમારે તો ખુબ જ ચાલે જ છે. ના ઓલમોસ્ટ લગભગ મોટી થઈ નાની મોટી બધા છે. એ સેમ કરે છે એને ત્યાં જવાનું હોય ત્યાં હમ્મ પેકેજ કરેે છે.
હા એ તો સારું બહુ સારું છે અને હમણાં તો એ બધું તો વધારે ચાલે છે કેમ કે ઘણા લોકો હવે તો ફરવા માટે ઘણા બધા બારે બારે જતા હોય તો તમારામાં ત્યાં આઉટ ઓફ ઈન્ડિયા જવું હોય બારે તો એનું તો છે. કાઈ પેકેજ કે એવું
હા આઉટ ઓફ ઈન્ડિયા નો હમણા રિસેલી યાદ કરી છે દુબઈ નું છે અને થાઈલેન્ડ નું છે એમાં પણ હજી શું સ્ટાર્ટિંગ સ્ટાર્ટિંગ છે એટલે થોડુંક હમણાં ન મળશે બધું આવતા દિવસોમાં આવતા મહિનામાં અમુક નોલેજ આવી જશે. એટલે ખૂબ જ બધું અલગ અલગ કલેક્શન એટલે બધુ અલગ અલગ વસ્તુઓ ને ઇન્ક્લુડ કાઈ છે ઇ
હા એ તો તમારી વાત સાચી છે કે આપે ચાલુ કરીએ એટલે ડાયરેક્ટ ત્યાંથી વધારે તો ના કરી શકાય પેલા નાના નાના સ્ટેપે જઈ નાના નાના પગલે જઈ તો એ સારું કેહેવાય. ડાયરેક્ટ તો આપે ઉપર ના ચડી શકી
ના બસ એના માટે જ હમણા વાત કરી છે. હા એ અલગ અલગ વસ્તુ માટે ધીમે ધીમે આગળ વધતું હોત
હા એ તો સારું છે કે આમ પેકેજ વાળું વધારે ચાલે ને હજી તમારું જે તમે ચાલુ કર્યું છે એની તમે જાહેરાત તો આપો સોશિયલ મીડિયામાં કે એનામાં તો ઈ હજુ બી ચાલશે અને ઘણા લોકો એનાથી જાણીત થશે તો વધારે ચાલી રહે છે.
નઈ એ બધું આગળ કરવાનું જ છે.
હા હા ઠીક છેલો તમે અમને જાણકારી આપી તે બદલ તમારો ખુબ આભાર
હું ઠીકે ઠીકે
હા